હેલો
હેલો
કેમ છો તમે
એક દમ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું આજે હું એક ખુબ જ રસપ્રદ અને આપણા જીવનમાં ઉપયોગી થાય એવા ટોપિક ઉપર વાત કરવા માંગુ છું. સમાચાર ને વાંચવા અને સમાચાર ને જોવ તમને શું લાગે છે સમાચાર વાંચવા સારા કે પછી જોવા
મારા મતે બંનેની પોતાની અલગ ખાસિયત છે. રીડિંગ ન્યુઝથી આપણે શાંતિથી દરેક માહિતી સમજી શકીએ છીએ. અને વોચિંગ ન્યૂઝ હોય તો એમાં લાઈવ વિઝ્યુઅલ્સ આવી જાય છે અપડેટ્સ તરત જ મળી જાય છે.
હા સાચું પેલા લોકો રોજ સવારે ન્યુઝ પેપર, વાંચતા હતા પણ. હવે ઘણા લોકો ટીવી અને મોબાઈલ, પર જ સમાચાર જોવાનું વધુ પસંદ કરે છે.
હા ને જ આ ટેકનોલોજી, ના કારણે ન્યૂઝ, મલવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. હવે મોબાઈલ એપ ખોલતા જ, તરત લેટેસ્ટ અપડેટ મળી જાય છે. આપણને,
હા સાચું, તમને ન્યુઝપેપર વાંચવાનો, સૌથી મોટો ફાયદો કયો લાગે છે.
ન્યૂઝપેપર વાંચવાથી રીડિંગ, હેબિટ્સ ડેવલપ છે. અને, લેંગ્વેજ ભી ઇમ્પ્રુવ થાય છે, વોકેબ્લરી વધે છે, અને દરેક આર્ટિકલ્સ ને શાંતિથી તમે વાંચ વાચી શકો છો, અને સમજી શકો છો,
હા કેમ કે ન્યુઝપેપરમાં માત્ર, ન્યૂઝ જ નહી, પણ એજ્યુકેશન, બિઝનેસ સ્પોર્ટસ, અથવા સાયન્સ, અને, જોબ્સ વિશે પણ માહિતી હોય છે. તેમાં,
હા સાચી વાત અને ન્યૂઝપેપરમાં, તો સ્ટુડન્ટ્સ માટે ન્યૂઝ અ, ઘણા પ્રકારના જનરલ નોલેજીસ, હોય છે ગેમ્સ હોય છે કોઈ, અપડેટ હોય તો એ બી બધું, લખેલું હોય એમાં અલગ અલગ સેક્શન ના અંદર,
હા અને હવે ટીવી ન્યૂઝ વિશે વાત કરીએ આપણેે,
સારુ, ટીવી ન્યૂઝ નો સૌથી મોટો ફાયદો તો એજ છે કે, આપણે લાઈવ કવરેજ જો જોઈ શકીએ છીએ એમાં અને, વિડીયો સાથે ન્યૂઝ જોવાથી ઘટના, નો અનુભવ બી થાય છે. અને વધુ સારી રીતે સમજી, શકાય છે.
હા કેમકે, ખાસ કરીને જોઈએ તો સ્પોર્ટ્સ, સીઇલેક્શન અથવા, નેચરલ ડિઝાસ્ટર જેવી, ઘટનાઓમાં લાઈવ અપડેટ્સ, ઘણા ઉપયોગી બને છે. ને ઘણા લોકોનો જીવ બચે છે તેનાથી.
અ ટીવી ને એ બધામાં ન્યૂઝ જોવાથી ન્યૂઝ બી જલ્દી, જોવા મળી જાય છે. વિઝ્યુઅલ્સ બી આવી જાય છે. અને વોચિંગ ન્યૂઝ થી ઓછા સમયમાં ઘણી માહિતી મળી જાય છે આપણને,
હા પણ ટીવી ન્યુઝ, ના કેટલાક ગેરફાયદા પણ હોય છે ને,
હા એ તો હોય છે. કેમ કે કેટલીક ચેનલ સેન્સેશનલ હેડિંગ, પર વધુ ધ્યાન આપે છે. ક્યારેક એક જ ન્યૂઝ વારંવાર બતાવે છે.
હા ને ન્યુઝપેપર માં આપણે પોતાની સ્પીડ વાંચી શકીએ છીએ. જે ટીવી માં ઉપલબ્ધ થતું નથી.
હા, ન્યૂઝપેપરમાં તો જરૂરી આર્ટિકલ્સ તમે ફરીથી વાંચી પણ શકો છો, અને તેની વિકારે તો સારી રીતે સમજી શકો છો.
હા સાચું, હા તમને શું શું લાગે છે કે મોબાઈલ પર ન્યુઝ વાંચવી, સારી કે પછી આપડે ફિઝિકલ ન્યુઝપેપ પેપર માંથી વાતવી સારી,
ઈ તો હવે ડિપેન્ડ કરે છે. મોબાઈલ પર ન્યૂઝ જલ્દી મળી જાય છે. પણ ન્યુઝપેપર વાંચવાથી ડિસ્ટ્રેક્શન ઓછા હોય છે. મોબાઈલ વાપરતા વાપરતા બીજા નોટિફિકેશન પણ આવી જ જાય છે એમાં.
હા ઘણી વખત ન્યૂઝ જોવા મોબાઈલ ખોલીયે ને પછી સોશિયલ મીડિયા માં સમર પસાર થઈ જાય છે અને આપણે દસ મિનિટ માટે જે ન્યૂઝ વાંચવાનું હોય છે તેના માટે આપણને એક કલાક વાગી જાય છે.
સાચી વાત એટલે ન્યૂઝ પેપર માંથી જ વાંચવાનું સારું હોય કેમ કે ન્યુઝપેપર થી વાંચો તો ફોકસ સાથે ન્યૂઝ મેળવાની આદત પણ પડી જાય છે.
હા સાચું. તમને શું લાગે છે કે સ્ટુડન્ટસ માટે કઈ રીતે વધુ સારી લાગે.
મારા માટે ન્યુઝપેપર અને ટ્રસ્ટેડ ઓનલાઈન ન બંને અ વાંચવા જ જોઈએ. આથી જે કરંટ અફેર્સ હોય એની સારી અ તૈયારી થાય છે.
હા તે આપણને કોમ્પિટેટિવ એક્ઝામ માટે પણ કરંન્ટ અફેર્સ ખુબ મહત્વપૂર્ણ હોય છે ને.
બિલકુલ. રોજ થોડો સમય ન્યૂઝ માટે કાઢો તો જનરલ નોલેજ ઘણું વધે છે.
હા સાચું. તમને શું લાગે છે કે ફેક ન્યુઝ થી કેવી રીતે આપડણે બચી શકીએ?
કોઈ પણ ન્યૂઝ પર તું તરત જ વિશ્વાસ નહી કરવો જોઈએ. ટ્રસ્ટેડ ન્યૂઝ સોર્સ માંથી ચેક કરવાનું. અને એક કરતા વધારે સોર્સ જોઈને ખાતરી કરી લેવાની.
હા આ ખુબ સારી ટેવ છે.
હા આ જે માહિતી ઘણી છે પણ સાચી માહિતી ઓળખાવવી પણ એટલી જ જરૂરી છે.
હા ઘણી વખત લોકો ફેક ન્યૂઝ ને સાચું સમજીને ખોટું પગલું ભરી લેતા હોય છે. આજની આ ચર્ચાથી મને એટલું તો સમજાઈ ગયું કે રીડિંગ અને વોચિંગ ન્યૂઝ બંનેને પોતાના ફાયદા છે.
હું પણ એજ માનું છું યોગ્ય સોર્સમાંથી સમાચાર મેળવીએ ને તો તેની સહાય તેને સમજીને ઉપયોગ કરવો સૌથી જરૂરી છે.
હા..... હા મારે જાણવું છે કે ડિજિટલ ન્યૂઝનું ભવિષ્ય કેવું હશે?
મારા માટે ડિજિટલ ન્યુઝ નું મહત્વ આવનારા સમયમાં હજુ પણ વધશે જ. આજે મોટા ભાગના લોકો મોબાઈલ ટેબ્લેટ ક્યાં તો પછી લેપટોપ પર ન્યૂઝ વાંચે છે. ટેકનોલોજી ના કારણે ન્યૂ સેકંડો માં દુનિયાના કોઈ પણ ખુણા સુધી પહોંચી જાય છે.
હા કેમ કે હવે ન્યુઝપેપરની રાહ જોવાની પણ જરૂર નથી પડતી. લેટેસ્ટ અપડેટ્ જે હોય છે તે આપણને તરત જ મળી જાય છે ઓનલાઈન. અથવા મીડિયા એપ્લિકેશનસ પર.
એ વાત તો છે પણ સ્પીડ સાથે સાથે એક્યુરેસી પણ એટલી જ જરૂરી છે. જલ્દી ન્યૂઝ આપવાની હરીફાઈમાં ક્યારેક ખોટી માહિતી પણ ફેલાઈ જાય છે.
હા એ પણ છે. ફેક ન્યુઝ આજે ઘણી મોટી સમસ્યા બની ગઈ છે.
સાચી વાત! સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માહિતી શેર કરી શકે છે. એટલે દરેક ન્યૂઝ પર આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ.
હા એ તો છે જ. તો ફેક ન્યૂઝ ઓળખવા માટે શું કરવું જોઈએ?
પેલા ન્યૂઝ નો સોર્સ ચેક કરવો. પછી એક કરતા વધારે ટ્રસ્ટેડ ન્યૂઝ વેબસાઇટ અથવા ચેનલ્સ પર એજ માહિતી ચેક કરવી. અને પછી ઓફિશિયલ સોર્સ પર નજર રાખવી જ જોઈએ.
હા. કેમ કે ઘણી વખત એડિટેડ ફોટો અથવા ઓલ્ડ વિડીિયોને નવી ઘટના તરીકે શેર કરવામાં આવે છે, જેથી લોકોનું દિ ધ્યાન બીજી જગ્યા એ દોરવામાં આવે છે.
હા, તો કેટલી વાર થયું છે આપડા ન્યૂઝ ચેનલમાં બી. એટલે જ કહેવાય ને કે વેરીફાય કર્યા વગર કોઈ પણ મેસેજ ફોરવર્ડ ના કરવું જોઈએ.
હા સાચું કહ્યું તમે! પણ તમને શું લાગે છે કે રિસ્પોન્સિબલ જર્નલિઝમ એટલે શું?
હા રિસ્પોન્સિબલ જર્નલિઝમ એટલે સત્ય અને નિષ્પષ્ટ જવાબદાર રીતે ન્યૂઝ આપવી. રિપોર્ટેર ઈ ફેક્ટ ચેક કરીને જ સમાચાર પ્રશિષ્ટ કરવી જોઈએ.
હા, કેમ કે મીડિયા નો સમાજ પણ પર ઘણો પ્રભાવ હોય છે.
બિલકુલ. સાચી અને સંતુલિત માહિતી લોકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.
હા, ઘણા લોકો તો રોજ ઘણા કલાકો સુધી ન્યૂઝ જોતા રહે છે. શું એ સારી આદત ખરી?
હ મારા માટે મર્યાદિત સમય સુધી ન્યૂઝ જોવી જોઈએ. વધુ નેગેટિવ ન્યુઝ જોવાથી સ્ટ્રેસ અને ચિંતા પણ વધી શકાય છે હા!
હા, ઘણી વખત લોકો તેનો શિકાર બનતા હોય છે. એટલે ન્યૂઝ જોવી પણ જોઈએ ને મેન્ટલ પીસ પણ જાળવવી જોઈએ.
એ વાત સાચી છે દરેક દિવસ થોડો સમય કરટ અફેર્સ માટે કાઢો. અને પછી પોતાના કામ પર ફોકસ કરવાનું ચાલુ કરી દેવાનું.
હમ સાચું કહ્યું. સ્ટુડન્ટસ માટે ન્યૂઝ કેટલી ઉપયોગી છે?
ખુબ જ ઉપયોગી હોય. ન્યૂઝ થી જનરલ નોલેજ, કરન્ટ અફેર્સ, કમ્યુનિકેશન સ્કિલ્સ અને વોકેબ્યલરી ઇમ્પ્રુવ થાય છે. અને કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં પણ ઘણી મદદ મળે છે.
હ
ઈન્ટરવ્યુમાં પણ કરંટ અફેર્સ ના પ્રશ્નો પૂછાતા હોય છે ઘણી વખત.
હા, એટલે રોજ ઓછામાં ઓછા પંદર થી વીસ મિનિટ ન્યૂઝ વાંચવાની અથવા જોવાની આદત હોવી જ જોઈએ બધા સ્ટુડન્ટસની તો એ લોકોને એક્ઝામમાં હેલ્પ થશે.
હા, હ તમારા માટે રીડિંગ ન્યૂઝ સારી કે પછી વોચિંગ ન્યૂઝ
મારા માટે બંને કોમ્બિનેશન સૌથી શ્રેષ્ઠ છે. બ્રેકિંગ ન્યુઝ માટે ટીવી કા તો પછી મોબાઈલ અને ડિટેલ માહિતી માટે ન્યૂઝ પેપર અથવા ટ્રસ્ટેડ ઓનલાઈન આર્ટિકલ્
વાહ, આ જવાબ તો મને ખુબ ગમ્યો.
આભાર. માહિતી મેલવાની જરૂરી છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો. તેના કરતાં પણ વધારે જરૂરી છે.
હા, સાચું કહ્યું. આજની આ ચર્ચાથી મને એ તો સમજાય ગયું. કે ન્યૂઝ માત્ર માહિતી આપતી નથી પણ આપની વિચાર શક્તિ અને સમાજને પણ પ્રભાવિત તો કરે છે.
મને બી એજ લાગે. સાચા સોર્સેસમાંથી ન્યૂઝ મેળવવી ફેક ન્યૂઝથી બચવું અને વેરીફાય કર્યા વગર કઈ પણ શેર ના કરવું જોઈએ. આ દરેક નાગરિકની જવાબદારી છે.
હા, સાચું કહ્યું. હવેથી હું પણ રોજ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરવાનો વિચાર કરું છું.
બઉુ સરસ આદત છે તો. આવી આદત આપણે પણ જાગૃત રહીશું અને બીજા લોકો પણ સાચી માહિતી આપી શકીએ.
હા, મને તમારી સાથે વાત કરવામાં ખુબ મજા આવી. આપણે હવે આ આગળ કોઈ બીજા ટોપિક ઉપર વાત
જરૂર, જરૂર આવજો.
સારું આવજો.